હલો
અવાજ આવે?
હા અવાજ આવે.
ચાલો તો આપણે શરૂ કરીએ.
હું કરે?
કઈ નઈ. આરામ હમણાં. હવારે જ ભી નઈને આવી લાય કે પાણીમાં.
એટલે તાર મમ્મીને મૂકવા ગેલો?
મામેને બૂકા ગૂલા તો કેમ કેને હાતો પછી નીકળ તો પછી આપડું તો હાઈવે પર આજે તો બહુ પાણી.
હા તે હાઈવે રોડ પર પાણી જ છે જ.
હાઇવે જ બંધ.
હમ
તો પછી પાછો રીટન આવ કેમ કેમ કર ના આવ્યો જાવા જોડ્યા પાણી પાણી નાખ્યા કરે.
હા બહુ જ પાણી રોલા બાજુ બહુ જ પાણી આ બાજુ હોડવાળ બાજુ બહુ જ પાણી બધે જ પાણી.
માગ હા ભાઈ પાણી ભરણા છે એવું લાગ્યા કરે પણ નહીં ભરાય એમ તો. એટલે હું નહેર છે તે નાલી.
તારી હા હામે પેરી કે ની ઔરંગા કેે ની.
હા તે તો જેટલો વરસાદ પડે એટલો કોઈ દસ ઉભરાય જ નહીં પાણી બહાર જ નહીં આવે એમાંથી તો
એવું તારી ઔરંગાજ નની ઉભરાય પણ હમણા ઘરે આગલે બાર નેઔરંગાત થ ચાલી.
એવું કે? હા એ તો બધું પાણી હવે નીચાણ વાળો વિસ્તાર કે ને ધીમે ધીમે ભરાવા લાગી ગયું.
ની પાણી તો પણ ઔરંગા ઉજય જાહે એ તો.
એ તો જ હમણાં જો અડધો કલાક બી વરસાદ બંધ રહ્યા ને. તો પાણી નો પ બી ન દેખાશે આપણને.
ઘરે તો પાંચે જ મિનિટ વરસાદ બંધને પડે ને તમારી ઘેર ઔરંગા
ઔર ઔરંગા રેગિસ્તાન બન્યા હૈ.
હમ
આ માટે પેલો કલેક્ટર ઓફીસ. તાથી ભી મેસેજ આઈ ગ્યો. કે આજે નો આવતા વરસાદ બહુ છે એમ કે.
હા તેથી કોલેજ ઓર જવાના સ્કૂલ માં રજા આપી દીધી.
એટ કોલેજ તો પેલે અંકિતે મરે ફોન માયરો તો કલેજો ટો બહુ પાણી એમ કેય.
હા તો કોલેજે પાણી જ નેહ તો.
એમ હો નિચાણવાળા વિસ્તારમાં આ વરસાદ બો પયડો પણ. રાતના તુફાનના પવન હાથના બો આયવો હમણાં પવન સેમ સે પણ વરહાદ વધારે છે.
હા
આવા જો પડ્યા કયરો પછી બઉ પાણી ભરાઈ જાહે.
પાકુ રેલ આવવાની સંભાવના ખરી
આપણા બાજુ તો ઓછું માલવાણમાં તો બરાબર ડૂબી જવાનું
તો બધે જ કીડુંત ખરું કેવડિયામાં જામ પાણી.
હમ એ લોકો ને એ પેલી ખાડી લાગે ને?
હમ
તે બેઠા પાણી બહાર નીકળે.
આજે હવારમાં પર મેસેજ આવ્યા ટુશન ચાલુ કે મે કીધું હ ચાલુ એમ છે હે સર પાણી બહુ ભરાઈ ગેલા એન્કિ ની અવાય એન્કિ. કેવાડી વાળા મેં પણ રજા આપી દીધી.
રજા આપી જ દેવાનું કેમ કે અમીશન ઘરે બીજ ટટા બી પાણી હશે ગૂંઠણ જેટલા હશે ટાટ
તો ખરા પાણી
એમ ખોંકુમાં એમ કે ખાડી માડીમાં પગ પડી ગયો હતો ઉડાળ વાળો પાણી એટ તા પડી જાય જ બહી તો
તેજને જોની કાલે પેલો કડીવામાં
માછલી પાડવા ગેલો આટલા પાણી માં ટરટ હહે પણ બોર હે ટળાય નઈ મલે
હમ અને એટો સેને એક હા એક વાર એતા ઘી આવલો કે કાડી આવલો પણ બીજી વાર પહો ગેલો
હ એટલે વધારે પડતા હુતા એટલે ભાઈન લાલચ આવી ગયેલી એમ.
પહી આવ્યો જ ની
પછી આવ્યા જ નહી પછી પેલી ટીમ જાયા કરતી હુતી રસ્તે અમે પેલું બસ માં બેહલા હતા ને ત્યાં બસ ઉભરાખલી
હમ
ત્યાંથી એમને જોઈ એટીએફની મોટી બસ જાયા કરતી હુતી
હમ
નાને ખાપર બરા માં ભી પેલાની મઈલી ને
હમ ધોરાઈ મા મેૈલી.
કઈ જગ્યા?
ધોલાઈ બંદર પે.
ક્યાંથી મઈલી.
હા પછી તો બંદર પરથી જ મલવાની ખાવાની કે નહીં પેલું મા
હા તે તો દરિયામાં જાઈ કે તે તો તથી લાખાઈ મુકેલી પછી ડાયરેક્ટ ત ઇ બંદર બાજુ ગે લાયવી. આવણા તો બહુ હાચવાનુ
હલો
હા
નાકર કઠ જગાય
નાઈરેે હમ્મ
હા આપડે તો આજે રજા આવીી છે હવે ખબર જોઈ એ આજે ટાઈમમાં બહુ જ રેડ એલર્ટ આપી દેુંયા ક્યા ગીધુ તે તો રોપવાનો જ કેે એ લોકો માટે તો પેલું સિસ્ટમ ને પેલું આપડણે કેંડા ફોડે તો પાણી બધું બહાર
હા એ તો બધે જ સિસ્ટમ
બડ જ પણ અમક નીચાણ વાળ વિસ્તારે ને ત પાણી નની નીકળ ને
હમ એના સ એ તો બધે જ એવી સિસ્ટમ કરી
બટ અમુક જઈએ હું કે ત્યાં નીચાણ વાળ વિસ્તાર ન નીકળવા ગે એમ પણજાજ ને તથા હું ફટ્ટ પાર બાંધી લઈને પાણી રોકાવી ને પાણી આપણે છોડાવી એટલે આપણે જેટલું પાણી જોઈએને એટલું રાખીેવી
હમ એમ
એ સિસ્તા અરી કે
એ સિસ્ટમ બહુ ભાડે
એમાં એટલું ભત બી નુકસાન ન થાય કેમ કેારે પાણી પેલું થઈ જાયટ ભત બી સળવારથી બચાવવા માટે આપણે પાણી કાઢી શકીએ જેટલું જોઈએ તેટલુ પણ એક વસ્તુ એમાં નુકસાનન થાય કે ભારત સુુઈ જાય.
ને સોઈ
અમુક દહી સુઈ છેાય એમ જે એકદમ મૂળથી નહી રોપેલા ત્યા
ના એ લોક ના બાજુ તો એવું કે ગમે તેમ આપડે અમે જ લાખી મીએ ને ખાલી
હા હા એવું કે
હમ તરુ ને આપડે બહુ ગોપીને અમે તરું લખી મેએ ને ઉપરપર
હા હરે એ પાછું એ બાજુ ફળદું જમીન વધઢાારે એમ
જમીન એ પેલી કે ન ઘણી વાળી કે ન
હા એટલે પકડી દે
આમલા પકડી લે
આપણા બાજુ તો જરા કે એમ રેટીયારી જમીન એમ ખારી જમીન
ચીિકણી જમીન
ચણી હા એટલે બેઠો અને પેસવા નહી, વાગે એમ કડક થીજ કે તાપમામાંમે ટમેટો જગ્યા ફ્ર થા એમ ઠંડત
હા નહી પણ એમ એમાં આપડે બધુ રોપેલા પણ હુંય એટલે આડું તો આપણને દેખાય પણ એ તો ભું થી આવે
હમ એવુ
હા એ તો બૂઠી આવે તો ક્યારે આ પડી જાય ખબર કે જયારે પેલું કંટી વધારે ભરાય લેએ ને
હમ્મહમ્મ
પવાન આવે ને
હા
ત્યારે કેમ પેલું જાડવા નમી પડે બાર થી જાય તેમ તેમ એ પટલું આવે કે નહી
હમ્મ
બહ વચન થોડો ખમી જ વચ્ચે તો પોલા જેવા જ આવે ને ઇન્ડિય એટલે નમી પડે
એટલે જ મે એ મ લાગેને નવી ગટા એમ વધારે પાણીમા
વધારે પાણીમાંની ન
બરાબર હમણાં એક ઝડું નમી ગયલું છે ખ અનેરો રસ્તે જતા નહી
હ ડુંગરી.
હા જારું એકદમ નમી ગયલું છે હવે એકદમ પડવાની તૈયારી છે મારે નીચે જ ભૂખી ને આયવો.
નઈ પણ અમે તો તને ર રસ્તે તો કોને જવાનું થાય છે એ બાજુ.
ને આ આવરના રસ્તે ભી નહીં જાતા ી જાર આ શદ સોસટીી છે
હા ટાવ પાણી. હ મારી બેહેનમાંને જવા ને પણ એ લોકો તો પેલું થી જ
કય થી.
હ તો દરસણા થી ર જ હ ડુંગરી
એટલે એટ પે બેઠું કોતા લ એની કરશે
ઓવરબ્રિજ જે પાણી શકે.
છે ને ઓવરબીજ પેલા ખબર પેલું આપડે રોહાઉસ ના ગેરનાથી બનેલો પણ લીધેલા છે બાજુ માં નાલુંેું ખે જેવું પાણી છે
હા.
બંડ્ડ પાણી બહાર છે.
રસ્તા પર એવ લાગલો.
બડ્ડું વાળી માણ બેેટર થઈ ગલા
હા.
અમાણા તો ખબર બદલા અ કે મે્યાય વતીલે માતા તયા ડબી ગ
એવું ટાયર ડુબી ગયેલ એટલું.
આ મોફેટ માતન દપ હી મેનની પડે એમ તેલમાં પાણી પેસી ગયું તો પછી ભાગ્યા જ કર પડે.
હા ઓવરબ્રિજ છે ઓ છે ને પાણી જામ
હા નવર બીજે ભી હોવાનું જ ને.
ઓવરબ્રિજ છે વઘારે પાણી છે જવાય તો ખરું ને.
જવાય તો ખરુ ગાડી આંખે જ ગરાબડે ગાડી બંધ.
ગાડી ઊભી નહી રાખવાની શન દ નેઇ નિકળી જવાનું ને તો પછે બંધ થઇ તો બને નહિ.
કે પાણી ન અંદાજ નહી આવે એમ કેટલું છેું વહેઠું પાણી છે પણ હે રસ્તા પી વહેઠું પાણી
વેતુ પાણી લગઈ ન વેતું પાણી ત તો ગાડી નીકળી જાય.
હા આ બાજુ અગાડી બી છે પેલું. પાણી ભરવાનું છે ખબર કે.
કા.
આપડે પેલું પાણી ભ મેં પાણી ભરવા જામ બે તે પેલા આવે નેર કરે પછી જ પણ
આપડે હાક પેલું હોય આપડે ધરસણાવાર રસ્તા પર પેટ્રોલ પંપ પછી
ન એક આ પાણી ભર ઓગાડી છે આ બજની વાત આપડ નેળ વાગે નહી
હા.
પછી. હા અ રસ્તો છે હતા બધા બંગલા છે દેખા આપડે તેના ક્યાં કરતા હતા કે આમાં ઘેર સસ્તા કે પેલા ચરાગઢ ત્યાં બી પાણી બહાર આવેલા ક્લાસ.
હા હા હા.
આઠા રસ્તે જ છે એટલું બડું નડે.
ની કઈ નઈ બેઠા પાણીમાં તો કઈ નહી થાય.
હમ પણ અને ખબર નઈ હા તો પછી એમ.
તોજકલીફ પડે
એટા બેંગલગર ક્યા બલપનાર લગી જના ને
એ તો કતો હ કુડી.
કુડી.
હા પેલી પટાવાડી છે જીબી પાછળ
હા હા.
ની જી બી પેલા આવી જાય વડી.
હરે ત પીલું હો પાણી છે એમ પે બાપલા એક બાટલારી છે રે
હા
ત પાારકીિંગમાં કે ને ત જામ પાડીણી
હા તે તો બલ્પેનર કંપની પાર્કિંગમાં પાણીશે જ જોઈ
નાા તો ગાડી જવા બી નહ આપડે હોસ પેલા પેલા હાઈ પથી જઈને પેલા શોર્ટકટ માતા છે હા ત્યાં બોવાની એટલે ડ ખાઈ પઠ હ એટલે આપડે હાઈવેવાળું થીજ જાવાનું એમ. હા એમ.
હાયવેર બાજુ હો જામ પાણીસ
હાઇવે તો નીચે ખાળા દેખાય ની મળે પાણી સે પણ
હા હા
મે મુરો ભરીને આવ્યા કયરો ખબર કે ટને ટ્રાફિક એટલું ટ્રાફિક એટલે ખે આખું ઓવરબ્રીજ ભરલો
હા. તો પછી તા અમ્મી
મા મમીને રિટર્ન લીઆયો મેં.
એટલે તા અમ્મી આજ ઘેરેજ.
જાતે ભી ઘેરના તા કેમ કે કેટલા ગૂઠણ જેટલા પાણી અમે. હાઈવે પર હાઈવે પર
હા પેલી એ અત્યારે બેનની ફ્રેન્ડનો ફોન આવ્યો નીમુનો એમ કે ઓટલા ટચ પાણી ઘેરમાં આવું આવું એમ કેટુસ. પાણી રસોડામાં તો આવી લ અને ઓટલા પર તો સાવ કે પછી આઉ અત્યારે પછી આઉ એમ. કેવું પાણી
એમાં પછી મોટા મોટા ટોળા જાય સેકે આપડે રીક્ષાય એટલી ને આપડી ગાડી તો નાન્લ્લી.
હા હ
કે એક ડાહી બંધ પયડીને પાણી પેઠુ કે પછી ફસાઈ ગીયા.
ફસાય જ છે.
પછી તો બાર નીકળવાનો ચાન્સ જ ની પડે.
જીરીક બી ચાન્સ ની મલે બાર નીકળવાનો તો
પોવોન બી એટલો કે ફોન બી કોને મારે? એટલે હવે રિક્સ જ લેવાનું. એક ડસ વાગ્યા પડે તો બી કંઈની.
તે તો એ જ વારી પાસી
મોટો મોટો ડીમેડીમે ડીમો ઠાવા લાયગો વરશાદ તો
એ તો બંધ થઈ જાય હે હવે.
હમ આજે પણ રેડ એલર્ટ હતોને એટલે બરાબર પડી ગીયો.
એતો બંધ થઈ જાહે. હમ્મ
પ એમ ટો મેં જોયું. તારા ઘેર ટો સો ટકા ને એવું બટાવેે.
હજુ એતો પડવાના તો ખરા જ વરી
એટલે હમજી ગ્યાને કે કોઇડિવસ પેલા વેધરવાલા કોઇડિવસ એવું ની કેય નેવુ ટકાને એવું કોઇડિવસ ની કેય. પડવાનો હોય ટોજ કેય એમ. પણ એતો જયારે બટાયટ્યારે નથી પડતો તેવું સે આપડી બાજતો
તે તક એવું જ હોય. જ્યારે બટાય ટ્યારે નથી પડતો
તો હવે કાલની રજા બી આપીદિધીને કાલે વરસાદ ની પડેહે ને તાપ પડહે
હમ્મ
ભરાય જાય ટાઈમ પર હો આપાવનું એલોગે
સાહેબ હો જોની ત્યારે હો જોની વચ્ચે રજા આયપી ને વરહાદ જીરીક બીની પયડો.
એ તો કેમ જ જે જેડાળે આપણને જુવે ને તેડાડે એ લોકો રજા નહી આપે
હમ્મ
એવુ કરે.
લ્ લાઈટ છે કે?
લાઈટ નિ મલે. હા. હવે જાજો પડલો અહે ઘેરે હવે આવટા કેટલા વાગે માર માટે
તે મારેમાં ઓર નથી
મેટો પાવર સેવિંગમા મુકડેલું
હા
બચાવો વીજળી બચાવો
બીજળી બચાવો બીજળી બચાવો ચ- -
માટે તો પાવર બૅન્ક બી છે પણ મારી પીન જ ની લાગે. સી ટુ સી ગ ન યુએસ બીઆરની આવે મારમાં એટલે- -
તારી કહી આલિ
સી ટુ સી.
હા ના પાવર બેંકમાં- -
પાવર બેંક માટે પ યુએસ બી લખવાની યુએસ બી મોટી પી ના આવે એમ- -
હા તોન પેલુંમાંથી કઢાય જ નેડે પેલુંથી નીકળી જાય..
જોને કેમ ચાચા આપડું હે- -
હા.
તો ચાર્જર થી આપણે જે પોછાટી પીન કાઢીએ કી ને- -
હા.
એટ તમારામાં મોટી હોય.
હા.
મારામાં એમાં સી પીન એમાં જ.
એમા સી પી ના આવેલી?
હા એટલે બંનેું શી પીનેમ.
હા હા.
એમ તમારું એમાંટી હા એમ તમારે એમાં મોટી પીના- -
હા મોટી પીન આવે
મેંમા પપ્પા માં લખી ગયું પણ મારા નવ કલાક.